હલો
હાલો
બોલો પરેશભઈ.
મજામાં?
હોવ મજામાં. તમે મજામાં?
હોવે શું કરો હો?
બસ કોઈ ની મજા. હમ હોવ જમી લીધું હો. તમે?
અમે જમી લીધું.
એવું છે એમ.
હોવ
પોગી ગયા સુખ શાંતિ?
હોવ રેડી પોકી ગયા.
એવું એમ શું કરે હે અક્ષુ?
ઈ તો બધા સ્વાધ્યાયમાં જયા હૈ.
એવું છે એમ.
હોવે હોવે એ લોકો હમણાં ગયા
એવું એમ.
એ પ્રાર્થના ચાલુ હેન?
હોવે.
તો હવે બેઠા છે બધા વાતો કરવા ફરે છે એમ.
એવું એવું એમ.
હમ હમ શું ચાલે કો નિસર્ગ ને નિષ્ઠા
બસ બધા મજામાં છે. આધ્યાને, નિષ્ઠાના આ રમેરા ને નિસર્ગ એના મામાના ઘરે હૈ.
એન મામાના ઘેર ગયો છે એમ?
હમ
બરાબર હારું ફાવે એન મામાના ઘેર એને
હોવે અહીંયા હારું ફાવે.
હમ કયું ભણે હે?
તીજું.
તીજું ભણે છે એમ?
હહ
સરસ બીજામ ચેટલા ટકા આયાતા?
પૈયાદ નહી.
હમ હા? સરસ સરસ સરસ હોશિયાર લાગે તો તો બોન.
હવ ભણવામાં તો હોશિયાર છે.
બસ ત્યારે હિશા રાખવા નહિ અને
હોશિયાર હમ.
બરાબર આદયા ને કેટલાક ટકા આયા
આધ્યાને ન નવાણું.
નવણું ટકા
હમ.
સરસ સરસ ને હારુ કેવાય નવાણું ટકા એમને આઈ ગયા
હમ.
એ અમ તોઉ ની છેેને લાગે- -
હવ હવ બે બે હોશિયાર જ છે.
બરાબર- -
હમ.
આબુ નહિ બાલવા બાજુ- -
હવે આવો હેડો રજા આવે એટલે આડેણીયાની રજા આવે એટલે આવો- -
બરાબર અમે કે તમમે નોકરી લાગી ગયા રજાની વા- -
અમે અમે નોકરી લાગી ગયલા તો પણ હવે બંધ કરી દીધી.
શો લાજે તા- -
હમ પાલરમાં- -
ચમ બંધ કરયુ ચાલ નહી.
બસ હવે કરું ચાલુ કરવાનું.
અચ્છા એટ તો તો બરાબર સરસ કેવા- -
હમ હમ નોકરી બંધ કરી ઘરે થી ચાલુ કરવાના- -
બરાબર ના એ તો તો બરાબર છે સરસ ક- -
કરે છે અનિતા ની- -
એ બ બધા જ્યાં હૈ સઈ માસી ના ઘેર- - પ્રાર્થના કરવા દસ મિનિટ ની પ્રાર્થના હોય- -
એયા કણસે એમ પ્રાર્થના નું- - બધાને ઘરે ઘરે પ્રાર્થના કરતા હશે.
હ આ ત્રણ ત્રણ દિવસે ફરીએ- -
એવુંવે- -
હા સહેમાંસી ઘેર ચાલુ કર કરીયું.
હમ.
હા કાલે- - ગુરુવાર ના પાસુ કોસા કેન્દ્ર હશે અહિયા જઈશું બધા- -
હમ ચાલે.
શુક્રવાર ના આપણે ગમ- -
હમ અમારે સોમવારે હોય કેવાય- -
વીડિયો પ્રવચન- -
હા.
ના ના બરાબર છે પછી શનિવારના જઈશું બે દાડા નહી જઈએ ત- -
એવુ- -
હમ શનિવારના કલર પ્લસ વધ્યા વાળા ભૈઈઓ આવશે બીજું શનિવાર હ ને પાછું.
એવું એમ?
હમ્મ હમ્મ
સ સારડ- -
બીજું કોઈ તબિયત પોણી રેડી
હ રેડી હ તમારે નોકરી વોકરી ચાલુ?
હવ નોકરી ચાલુ હૈ.
એવું છે?
કો દવાખાનજી હતાજી ક્રિષ્ બિન ના બધ- -
હોય જ તો અક્ષુ ને ઓખો બતાવા.
શું કિધું ડોક્ટરે?
એમને એલર્જી હે દવા લ હે તેમ પણ નાખવાની- -
બરાબર પેલા જયસુ
હમ્મ એલર્જી હે રેવાની અઢાર વરસ નો થાય એ લ કડી- -
ઓહ હો અઠાર વર્ષ ન- -
હમ્મ એ લાકડી રે પછી મટી જાય હોઉ દવા લઈ હ બે બે હોયની લાય દવા એટલે દિવસમાં ચાર ટાઈમ નાખવાની ઓ
બરાબર
હવ નાખવી અયને હવે
હમ્મ ના ના બરાબર
ભણવા ગયે
જબર ભણ અમાર
એવું હ
હા ભણવાનું છે મજા આવે
કેટલા વાગે ગયે
દસ વાગી જાયે દસ સાડા દસે
એવુ હોયે
પોચ વાગે આવે
આમાં નિસર્ગ ને નવો દય ની પરીક્ષા આપવાની એટલે એ એને ગોમડે ભણવા મ લ્યા
ના ના બરાબર છે એ ભી મહેનત કરાવવાની અત્યારથી
હ એ તો હવે ટ્યુશન ચાલુ કરવાનું હે
ટ્યૂશન કરવાની
હ હ અહિયાં કરાવે હે ટ્યૂશન એટલે વળી અ ચોમાસું પતી જાય એટલે બંધાઈ દઈ શું વરસાદ ને હોય ને એટલે ભાઈ લા દવા તકલીફ નહીં
હ બરાબર
હમ્મ ચોમાસા મા બઁધાયે રે હલો શિયાળામ બંધઈે શિયાળો ઉનાળો દાશે
ચાલે
હમ્મ કે હજી ત્રણ વર્ષની વાર હે એટલે વધો નહી બે વર્ષનું ટુશન આવે ચોથા વોચમાં
હમ્મ હમ્મ
બે વરસ કરાવે ટ્યુશન
બરાબર સરસ સરસ સરસ અજ્યા ડડી પા નિષ્ઠા પણ પણી રેડી
હવ રેડી પણ એ ભણવા ગ્યા જાય છે રોજ હવાર હાડા હાથે જાય હાડા અગિયારે આવે
બરાબર
હમ્મ
રોટી નહીં આમ ભણવા મારે નઈ જવું એવુંઈ નઈ કેતી
ના ના હોમેથી જતી રે કાલે માસીની એનો ફોન આયોતો કે મારે તો કે ભણવાનું હ મારે તો નઈ આવવું કે
હમ્મ હા બરાબર એટલે સરસ કેહેવાય
એમ થાય કેમું લેવા આઈશું કે એને ફાઈ કે મું લેવા આઈશું કે મારે કે નહી આવવાનું કે
એ મ કીધું એમ
રોવે કે મારે તો ભણવાનું છે કે રજા નહી હાલે
હમ્મ પેલા શું ભણવા એટું બધું નોતું ના તાર બધા રમાણીને બધું રમતું રમાણી બધ છોકરા ને ગમે
હ હ હોય તો શું હચકાન લક્ષણયુંન ટીવી બતાવે ને આવું બધું રમતો રમાડે ને કે મજા આવે
હમ્મ હા અત્યારે એવું નહીં આવે પેલા પેલા નોતું એમ
હમ્મ અતા ટીવી અને બીવી બધું રાખે છે અંદર
આપડે તો હોટીયું જ રાખતા પેલા
આપડે ઓઢું રાખતા એટલે રૂપાણને પાસા આવેવા
પાસ આવ ને ગમતું ની
હમ્મ હ
બીજું કોહો નવીનતામાં કો
બસ કોઈ નહી દી તમારે
અમારે એ બધું ચાલીયા કરે
એવ એમ
હા
હમ્મ
અમારા પિતાશ્રી હમણાં અહીંયા હી
ઓવે એ હાલ આયા હે ત નાઈને ખાવા બેઠા હૈ
બરાબર શું બનાવી દ જમવામા
બટાકા નુ શાક ને બાજરી ના રોટલા
વાહ વાહ અમારે બટાકા તો અમારે હતો
એવું એમ
હમ્મ
સારું સારું લો કૃષ્નાબેનને કીધ હમ્મ કૃષ્ણ બેન ને કિથુ તુ કે બટાકાનું શાક કરવું છે ખાવું હોય તો રોકાઇ જો ત કે ના અમે યા જઈ ન ખઈ લઇશુ.
બટાકા જ
એવું એમ.
અમારે ગવાર ને બટાકા હતા.
હમ્મ હમ્મ સારું હારું લ્યો.
ફરવા બરવા જવાનું નહીં ન ક્યાંય.
ના ના હાલ તો છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ચો જાય ફરવા
હા એ વાત સાચી.
હા દિવાળી ઉપર જાહ, વેકેશન હશે એટલે.
આવું ચાલે.
હવે અમાર નિષ્ઠા ન લઈને જાવું છે એક દિવસ ડાયનાસોર જોવા.
જોત કેજો વળી અમે લઈન આવશું.
હેડો રવિવારનું ગોઠવો આપડે એક દિવસ
તાર ગોઠવીએ. ને નહિ બતાયું હજી નિષ્ઠાને.
ના નિષ્ઠા એ નહિ જોયુ હજી ડાયનાસોર
બરાબર ના ના બતાઇ
હવ ઓહ તે એક દિવસ જઈ આવ્યા બતાઈ આયા.
ના બરાબર. વેલું સોમવારની પાછી રજાઓ
એવું છે, તો આપડે તો રવિવારનું રાખવાનું એટલે શું.
હા રવિવારનું બિલ વધાર હોય.
ઇ અને અન છોકરા ને રજા હોય.
ચાલે
હ હવે આ કોમ ફર્નિચર નું ચાલુ હે ઇ પતે ઈ પરમાણે પછી ગોઠવો એક દાડો.
અચ્છા એવુ તો તમારા અ શું કહેવાય પેલું અષાઢી બીજ ના આવે ન
હા અષાઢી બીજ સુધી મેળ ના અષાઢી બીજના આવજો વરઘોડો જોવા. બધાને લઈને વિદ્યા ને ન વિશ્વને
હ રજા હોય તો જોઈએ.
તો આઈ જાવા નુ વળી.
હા એટલે જ ને.
હું મજા આવશે વિશ્વને ન વિદ્યાને
ના ના ગોઠવવી આઈ એ આઈ એ. કશો વોધો નઈ.
હા.
ઉઠવીએ આઈએ અમે હમણાં જોયો નહીં વરઘોડો
એવું છે અમે અમે પોર ગયા તા જોવા ક્રિષ્ના બહેન ને બધા
એમ
હઓ
સર સર
આ વખત કીધું તું ક્રિષ્ન બેન ક્રિષ્નાબેનને આ વખત કીધું તું પણ આ વખત ના પાડી એમને
બરાબર
કે ટાઈમ નહી આવ તો ઓ ઓ
અચ્છા એમના તો પેલા મીના મોડા કંપની ચાલે ને અમને કુમારવામાં એટલે એ લોકોને ટાઈમ ના હોય
એવુ એમ
તાર એમને કંપની ચાલે મને ત્યાં ફેક્ટરી ચાલે
એને ભેંસો દોવાની હોય હોજ હવાર દોવા નાલ થી હોય સાર વાટવાની હોય એટલે ના મળે ને તે
હમણા કંપની મોટી હેડ તી હોય
હા હમ્મ.
આપડે બધા શેઠીયા લોકોમાં આઈ એ
હમ્મ આપડે આપડે રવિવાર ની રજા આઈ જાય
હઓ આપડે બધામા એમને બનાસકાંઠા રવિવાર નહી પૂનમ
એ એને પુનમ હુદી રજા હોય પુન ભેંસો દોવાની હોય અંયા અંદરજ ને હોય જ નહીને તહેવાર કે વ્યવહાર કશું
હા એ તો બધાને છે ખેડૂત વર્ગ એટલે રેવાનું
હમ્મ.
નિસર્ગ તો પછી હમણાં આવ્યો નહી જયા પછી તો
ના હમણાં તો નઈ આયા કોન હવે રક્ષાબંધન ઉપર આવશે
બરાબર ના ચાલે
હઓ ગોકુળ આઠમી જવાનું છે કુંવાર વા ભજન ગાવા
જોઈએ
એવું છે એમ તમારા ભાઈ તો અત્યારથી તૈયારીઓ કરવા મંડ્યા હે
ઇમ
હા.
હા લિસ્ટ તો મોકલજો કે અમને હમે તૈયારી કર